હલો.
હા હા બોલો.
હા, આવે છે અવાજ?
હા, અવાજ આવે છે બોલો બોલો.
હમ્મ, શું કરોષ?
કઈ ની બસ જો હોસ્ટેલ એ બેઠા શાંતિ થી બાલ્કનીમાં.
હમ્મ. તો ઓલી દવા લેવાની છે. મેડિસિન તો એ તો લઈએે જે.
હા ચાલો એ અમણાં લઈ આવું આપડો કોલ પતેને એટલે તરત જાઉં હું.
હા, એ લિસ્ટ મેં તને મોકલ્યું છે. ત્રણ ચાર વસ્તુ છે. અને બઉ સસ્તામાં પચાસ સાઠ રૂપિયામાં આવે છે.
હા તે વાધો નઈ એતો હું અહીંયા એન દેન કોલ કરીશ એમ તો.
હમ્મ.
ફેવવોસ એક માઈગુ છે મે એક જતું હોય તો તારે. કોમ્બોમાં આવે છે, બે આવે.
બટ મારે છે ને સિરસિલિક એસિડ વાળું જોઈએ છે. મારે એવું ઓઈલી સ્કીન હે ને તો એના માટે ઈજ પ્રિફર છે મારા માટે
અચ્છા. મેં ઓલું વાવ સ્કીન કેર આવે, ખબર હે વાવ?
હા. વાવના પ્રોડક્ટ અહં.
હા તો બસ એ એક માઈંગુ તું, કોમ્બો વાળું. આવી ગયું છે‌. કોમ્બોમાં છે. જોતું હોય તો દઈશ.
કન્ટેન શું છે એનું?
કન્ટેન્ટ તો કાંઈ ખ્યાલ નથી મને, હવે કોલ પતે એટલે હું પિક્ચર મોકલી દઈશ તને.
હમ્મ. હા તો મારે તો બેનજોઈ કે સેડને પેલું સિર સિલિક ને એ બધી હોય ના, ગ્લાયકોલિક એસિડ ને. એવું બધું હોય ને તો હા તો મને શૂટ કરે, બાકી ફેસમાંના શૂટ કરે ઓઈલી સ સ્કીન છે મારે બોવ.
હા તે એવું બધું તો નથી કંઈ, નોર્મલ જ છે. થ્રી હંડ્રેડ વાળું છે. એટલે ઈ એટલું કાંઈ તો નહીં હોયન.
નહીં-નહીં પણ કન્ટેન્ટ તો હોય જ ને બધાઈમાં. કોઈ પણ વસ્તુ બને તો એનો બેઝ હોય પછી એમાં કંઈક
નહીં એમ તો, એમ તો હશે જ ને. એમ તો કંઈક કેફ્ટન તો બઈનું જ હશે કેવાકથી. તો તારે જે જોઈએ, ઈ નહીં હોય એમ.
હા, જોઈ લેજે ને એમાં. કોજિક એસિડ, ને એ બધા હોય એટલે હાલેે.
હા, ઓકે વાંધો નહી, હું પિક્ચર જ મોકલી દઈશ તને.
આ મેં તને કીધું નહીં, સિરસિલીક એસિડ ટું પર્સન્ટ પછી કીટેકેનાઝોલેનું હેયર રેન્ટ માટે. એટલે ઈ ડ્રેંડ્રફની બહુ પ્રોબ્લેમ છે ને આ મારે. હા, બહુ ડેન્ડ્રફની પ્રોબ્લેમ છે. આઇનું પાણી છે ને શૂટ નથ
સ્ટ અરેઠા નથી? તમે આયુર્વેદિક થઈને આવું, તમે કરો છો.
હા, હા, હા. અરેઠાથી અહ અહ આંખ બળે ને, એ બધું થાય છે. એટલે અને એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે, ઈ એના પલાળવા પડે, ને એને એના પીસીસ કરીને, પછ પલાળવાના, ને એ બધું બઉ લાંબુ થઇ છે.
ઓકે સારું.
હા, સમજી ગયો હું સ
બાકી અહ ડેન્ ડફ માટે તો અરીઠા બેસ્ટ જ છે. પણ નો તું લઈ લેજે ના. અને એડિપા જેલ ની મે જે તને અહ મોઈકલું છે ફોટો, ઈ અહ
હા, હા.
તો તેલ આવે છે ફેસ ઉપર લગાડવાની ક્રીમ. તો આ જે એક ને ઇન્ફ્લામ છે ને, તો ઈ બેસી જાય એમ. તો ઈ લઈ લેજે. અને અહ અત્યારે છે ને, બહુ હમણાં ટ્રેન્ડિંગમાં છે, જેનરિક નું તો.
હા.
સાયદ આઉટ ઓફ સ્ટોક કેમ કઈ હોય ને, તો એને કઈ લઈ જાય. કે મંગાવોને આવે ને, એટલે મને ફોન કરવો, એ એવું બધું કહી દે છે. કેમ કે, અત્યારે બઉ અત્યારે ટ્રેન્ડિંગમાં આવે જ ને તો. મોસ્ટ ઓફ જગ્યા આઉટ ઓફ સ્ટોક રહી છે. ખબર ને, જુનાગઢ માં મતલબ આવી ગયું હોય કે, નહી પણ. નો આવું હોય, તો હોય, હોકી સ્ટોકમાં બાકી. રિલ માન બધા આવી ગયું હોયને, બધા એ કોમન પીપલ હોયને ખબર પડી ગઈ હોય કે, આવું બધું છે, તો નું પણ હોય, હોકી સ્ટોકમાં.
નહી, અહીંયા તો એવું કઈ રીલ વાયરલ થય નથી, એટલે મે બી હશેજ,
હા, તો જોઈ લે જને તું હા, કહી દે જે એટલે મંગાવી લેને, તો હાલે એમ હારું છેને તને.
અહીંયા નથી મળતી.
હ, નઈ, ઓનલાઈન જેનરેિક ની મળે ને?
જેનેરિક નો મળે તો, કોઈ પણ બ્રેન્ડ ને ભલેને હોય, લઈ લે ને. સસ્તી આવતી હોય, એ લઈ લેવાય.
જેનરિક માં સસ્તી મળે ને, ઓનલાઈન સસ્તી નથી મળતી. આ જેનરિક માં પચાસ-સાઠ રૂપિયામાં આવી જાય. ફેસવોશ કઈક છપ્પન રૂપિયા નું કેમ કઈક જ છે, તો. તો એટલું ક્યાંય મળે જ નહી ને. અને અહીયા, અહીયા મ કઈ જાય ને, તો વધારે કોન્ટીટી માં બે-બે લઈ લેજે. કેમ કે પછી, લેવું નહી હવે ત્યાં જેનરેક ની દુકાન તો ઉપલેટા માંય લગભગ છે. પણ ત્યાં જાવું પછી એ બધે ટાઈમ નો મળે.
હા તે વાંધો નઈ એ તો હું જઈ આઇશ ત્યાર કોલ કરીશ જ તને.
હા જય અને હોય એટલે લઈ જ લેજે. અને મારે છે ને ઓલી દવા જે મેં લીધી હતી ને પંદરસો રૂપિયાની દવા લીધી હતી. ચારસો ચારસો પાંચસો, પાંનસો નું ફેસવોશ ને ક્રીમ ને બધું પૈડું તે પતી ગયું છે.
ત્યારે જ બેગડું છે ફેસ તારું.
નઈ હમણાં જ કન્સલ્ટન્ટ કરાવીને લીધી હતી ને દવા,
કન્સલ્ટ ભલે ને તો કર્યું કન્સલ્ટ તો હવે તું પણ મેડિકલ ની જ છો તને ખબર હશે કઈ રીતના હાલે બધું.
હમ્મ હા એ તો ભલેએને નોલેજ હોય એવું તો કંઈ લાગતું નહોતું બટ, તોએ મતલબ એનાથી છે ને મને તો એવું લાગે છે કે ફાયદો થયો બાક કી મારા ફોરેહેડ ઉપર ને બહુ થતાતા તો એ કઈ હવે થાતું નથી. અને ગાલ ઉપરની થાય છે, પણ એમાં એક મારી બહુ બેડ હેબિટ છે હું આમ ખ તો એરાજ રાખું ને તો એનાથી, મતલબ કઈ પણ આમ થાય ને ડાયરેક મુ ઓલું કર નાખું. આદત જ છે છૂટતી જ નથી, હું કરવાનું કેટલી ટ્રાય કરી પણ, તો એના લીધે છે ને આ
થઈ ગઈ તો છોડવું.
હમ્મ.
જય્યારે ખતર ત્યારે એક જોર થી ઝાપટ મારવા ની એટલે છૂટી જશે, ધીમે-ધીમે.
એવું કઈ તો થતું નથી મતલબ જાપડને એવું કઈ ટ્રાય નથી કર્યું બાકી મેં મારા થી તો ઘણી ટ્રાય કેરી છે નો અડાડું ફેસ ઉપર હાથ નો અડાડું. પણ તોય અડી જ જાય આદત હજે એટલી ખરાબ થઈ ગઈ છે હવે.
હા તો તમારે કઈ આવું પનિશમેન્ટ વાળું કઈ રાખવું નથી તો પછી એમનેમ તો આદત ના છુટે. અમને નવોદય માં કેતા કે જયારે પણ નીંદર આવે ને જરાય એવું લાગે કે જોલું લાગે જોલું નહી એટલે ખાસ કરીને બગાસું આવે ને
હમ્મ.
એ જયારે પણ બગાસું આવ્યું ત્યારે મોઢું ખુલે ને એ પે મોઢામાં આંગળી નાખવાની ને આંગળીને બટકો ભરવાનું. મોઢું ખોલ્યું ને બગાસો ખાવા ત્યારે જમ એમ મને એ હજી આદત જ છે કે હજી હું બગાસુ ખાઈ લઉ આમ કઈક વાચતો, કોન્સન્ટ્રેટ કરતો હોય ત્યારે જ.
હમ્મ.
નોર્મલી ખાવ કઈ નો કરું બાકી કોન્સન્ટ્રેટ કરતો હયને બગાસો આવે ને એટલે બટકો ભરે. જે આ છોડો અને આમ ટૂકમાંટે અટેન્ડ થઈ જાવ એમ થોડાક ટાઈમ થોડાક માટે ટાઈમ માટે.
હમ્મ. તો એનાથી ફાયદો થાય?
ફાયદો તો થાય જ છે ને બગાસું ખાતો હોય ને બટકો ભર લઉ હું ખુદ ને. તો પછી થોડુંક તો આમાં ટેન્શન આવી જ જાય ને કે બીજું બગાસ આવેય ત્યારે પાછો ભર લાવ એમ. અહ અટેન્શન પાછું આવી જાય ને એમ.
હમ્મ. બરાબર અમારે તો અત્યારે વરસાદ છે ને તો સાપ નીકળે હે યાર.
તો હો કેટલાક નિકળી ગયા?
તમારું હું છે? બે બે ત્રણ તો નીકળા હશે. હો શાક તમારે હતો આમાં અમારે અમારે એડમિશન લે તિત ને ત્યારે છે છે અહ નસાઈટ ઉપર મેં આ બધી જોય ને કેવી કોલેજ છે ને હું છેને આમને તેમને માં રિવ્યુમાં સ્ટુડન્ટ એમ નહી કુતું કે અંયા છે ને બહુ સાપ નીકળે એમ. બઉ બહુ મતલબ ચોમાસામાં બહુ સાપ નીકળે. બહુ ખરાબ છે અહીંયા બધું એમ તો મેં છે ને પપ્પાને કીધું કે અહ અહીંયા તો છે ને સાપ ને નીકળે તો પપ્પા મને હું કે ખબર સાપ કઈને તારી જ વેટ કરીને નઈ બેઠો હોય કે તું આવીને સાપ આમ ના ખાઈ જાય ગમે ત્યાં નીકળે ચોમાસા પણ અહીંયા તો બહુ જ નીકળે છે અમારે છે ને અહ એક સબ્જેક્ટ આવે ટોક્ઝકોલોજી ન્યા છે ને અમારે અહ અમ્મ સાપ હોય ને એના સ્પેેશમેન ને રાખવાના હોય એટલે એમાં મતલબ મરેલા સાપ ને છે ને અહ પ્રિઝર્વ કરીને તો અહીથી અહીથી મારી અને પેજરવીસન માં રાખી દે કેટલા સાપ છે અહીંયા. પ્રિઝર્વે
હા હા હા.
એક સર છે ને ઈ કેરલ ના છે.
હા.
તો ઈ આમ બી નહીં સાપ થી, ઈ આમ મારી નાખે.
હા.
કેમ કે ત્યાં કેરલમાંને એને બહુ મતલબ હોય યાં તો એને, હા એક્સપીરિયન્સ છે.
હમ્મ. એ સારું આપણે ધ્યાન રખાય. એમ તો મટ ટાભાગ નું હોય નહીં ટોકસીક, પણ તોય ધ્યાન રખાય થોડુંક.
અરે ત્યાં અમે પાણી ભરીએ, ને જે પાણી પીએ ને ત્યાં જ હતો.
હા.
તો અમારા ગ્રુપ છે ને જે, એમાં મેસેજ આવે, વિડીયોન બધું. કે અહિયાં સાપ છે ધ્યાન રાઈખજો એમ.
હા.
ધ્યાન રાખીએ પછી.
હા તે ધ્યાન રખાય કે એમ, એવી જગ્યાએ જતા હોય ત્યારે થોડુંક ધ્યાન રખાય. ને અંધારામ ક્યાંય જવાય જ નહીં. એટલે કાંઈ ઈશ્યું ન આવે. અમાર નવોદયમાંઈ બહુ વધારે સાપ નીકળતા, તમાર થીને વધાર નીકળ તા હઈશે. તમારે હજી થોડુંક આમ ગામ ની અંદર છે, અમારે નવોદય તો જંગલ માં જ હોય.
અમારે-અમારે કાંઈ અહ ગામની અંદર નથી, ગામની બહાર અમારી આજુબાજુમાં બધે ખેતર જ ખેતર.
હા પણ, તમારી આજુબાજુમ ખેતર સે ને! ગુડ છે. અમારી આજુબાજુમ જંગલ છે, હતું એટલે. ત્યારે હતું ત્યારે. બધી નવોદય પ્રોપર જંગલ. બત્રીસ એકર ની જમીન જિલ્લાની બાજુ માં ક્યાંથી ગોતવી? જંગલ જ હોય ઈ.
હમ્મ.
હમ્મ. એટલે મોટા ભાગની નવોદયઝ આમ જંગલમાં જ બઈની હે. ગવર્મેન્ટ લેન્ડસ ઉપર. ને નવોદય માં બોવ આમ સાપ નીકળતા. અમારે એક કેનાલ હતી, કે નવોદયમાં આમ પાણી નો ભરાય જાયને એટલે બધી નવોદયમાં એક કેનાલ પણ બનાવે. બધી આખા ઇન્ડિયન બધે નવોદયમાં એક પાણી નો ટાંકો હોય. આપણે જી કેમ આપણે પંચાયતમાં ઓલો મોટો પાણી નો ટાંકો હોય ઉપર? આ એક પાણીન ટાકો હોય. પછી એક નર્મદા ની લાઈન હોય, નર્મદા પાણીની. ગુજરાતમાં જ છે નર્મદા ત ખાલી. અને આખા ગુજરાત માં એક નર્મદાન પાણીની લાઈન હોય, જેમાંથી એક ટાંકો, બીજો પાણી નર્મદા નું આવે. અને એક કેનાલ હોય. આ ત્રણ વસ્તુ બધી નવોદયમાં હોય.
ફરજિયાત.
ફરજિયાત હા. બાકી સ્કૂલ બિલ્ડિંગને ઈ પણ હોય, પણ ઈ આ તો સેમ જ હોય એમ. કે આ તો ત્રણ હોય જ એમ.
હમ્મ.
હા. તો એમાં ચોમાસામ કેનાલ ભરાઈ જાય અમારે આખી. તો પાણી બધું નીકળે, જંગલ નું બધું પાણી હોય ને ઈ ન્યાં થીન જ નીકળે કેનાલમાંથી.
હા.
હા. ટૂંકમાં નદી જેવું થઈ જાય. અને પછ થોડુંક પાણી આમ ધીમું થઈ જાય ને કે આમ બંધ થઈ ગયું, ભરાઈ ગયું કેનાલમાં, અને આવું ઉભો રહી ગયું એમ, ફ્લો નથી. એટ એટલે આમ કેનાલ ઉપર નીકળીએ ને પુલ ઉપર થી એટલે નીચે અમને એટલીસ્ટ દસ આમ જળદંડા દેખાય સાત તો નો હોય પાણીની અંદર છે એટલે જળડંડા જ હોય. તો એટલીસ્ટ ઓછામાં ઓછા દસ હોયમ જયારે જમવા જાય જય જમીન આવ્યા ત્યારે જોઈએ અમે ઈ
હમ્મ હમ્મ ફિશ હોય માથલાનું
આમ માછલાવ્યુંય કેનાલ ચાલુ થાય ત્યારે બધું આવે.
હમ્મ.
હા એટલે એમાં કઈક આ આગળ કઈક નદી કે કઈક છે જે આજે ડેમમાં જઈને ભેગી થાય. એવું કાઈક છે. તો એઈ નદી અચ્છા સારું ચાલો તો ભાઈ હવે.
એ હા બાય.